હલો
વૈશ આવે છે
હા આવે છે
હમ આપડો જે ટોપિક છે એ કોઈ પણ લઈ શકીએ છે એવું જરૂરી નથી જેવી રીતે ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે
હા છે એમ તો ક્રિકેટમાં મને નાનપ ક્રિકેટમાં તો
તો આપણેે અ ભી ક્રિકેટમાંને ગમે છે તો પછી કોઈ પણ આપણેે ટોપિક કરતા ક્રિકેટ લઈ શકીએ છીએ તો બીજા બધા પછી ટોપિક બઉ વધારે છે હા તો પણ જોવા જઈએ તો ક્રિકેટ એક એવી ગેમ છે જે મને ગમે બી છે ઈવન મારા છોકરાઓ રમતા બી હોય ને તો મન રમવાની બી એમની સાથે ગમે છે અને એક બોલ ભી કતાોલી જ તો બો લાગ કે હા ભી મે એક બોલ તો રમીમ અને જોવી બી વધારે ગમે તમને શું ગમે વધારે એમ
હા એમ જોવા જઈએ અને તમે પણ એક સ્પોર્ટ પસંદ કર્યું છે કે આપણે ક્રિકેટના ટોપિક પર વાત કરીએ તો હું નાનપણથી જ ક્રિકેટમાં તો ખૂબ જ મને ગમે જ પણ છે અને મારા ફેવરેટ ક્રિકેટર પણ ઘણા બધા છે જેમ કે મને એમ તો મોસ્ટલી વિરાટ કોહલી અને શુમન ગીલ ખુબ જ ગમે છે પરંતુ સાથે સાથે ધોની છે એમ એસ ધોની છે શષ યાર છે એમ ઘણા બધા જે પાત્રો છે જે લોકો ક્રિકેટમાં ખુબ જ ઉચચે ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત તી અને એ લોકો ન આજે જોવા જઈએ તો કરિયર પણ ખુબ જ સારું છે અને એ લોકો કુ અ રમે પણ સારું છે એટલે મને આ બધા ખેલાડીઓ ખુબ જ ગમે છે. શું તમે ક્રિકેટ જોવ છો તમારા પણ કોઈ આમ ક્રિકેટર ફેવરેટ હશે ને.
હા અમે એકચુલી કપિલ દેવ ના મલેરી બી છું જયારે અમે હું સ્કૂલમાં હતા અત્યારે મેં એમને ફેસ ટુ ફેસ જોયેલા છે મેરેથોન વડોદરા મેરેથોન હતી ને એ ટાઈમે. રો ફેવરેટ ક્રિકેટર તો જેવી રીતે રાહુલ દ્રવિડ છે પહેલા ના એમ અત્યારે હાલમાં જોશ પટલર છે પછી નસીમ શાહ છે ને જે પાકિસ્તાન નો એ બી મને બહુ ગમે છે. ઇવન શ્રે્રેયા સૈયર ભી છે રિષભ પંત ભી છે. વિરાટ કોહલી છે ડી વિલિયર્સ છે એ બધા ખરા એમએસી તો વધારે ગમે કે કે મા ભાઈને વધારે ગમે છે. અને ખાસ કરીને અત્યારે જે મારો ક્રેસ છે હવે બહુ સૂર્યવંશી પર છે. એ જે આખી આઈ પી એલ જોવાની બ ઘણી રીતે એને બદલી નાખી છે અને ખાસ કરીને તો આઈ પી એલમાં આ વખતે તો જે જોયું હતું એની જે પર્ફોમન્સ હતી કેટલી મસ્ત હતી એમ
હા એ બી છે અને ક્રિકેટમાં તો શું છે આજે જોવા જઈએ તો વૈભવ સર્યવંશી છે. અને જે આજના બધા યુથ છે તે લોકો ક્રિકેટ પ્રત વધારે ધ્યાન આપે છે. કારણ કે એમને રમવામાં ખુબ જ રસ હોય છે એટલે બધા જ અમારે ગામડામાં પણ જ્યાં રહો છો ત્યાં પણ લોકો ક્રિકેટ મેદા રમે છે અમારે ત્યાં પણ હાલમાં અમે મેદાન તૈયાર કરી રહ્યા છીએ ત્યાં અમે હાલમાં લોન ને એવ રોપ રહ્યા છીએ કારણ કે કે એક સ્પોર્ટ નથી એક આપણા માટે એકદમ આદરણીય વાત કહેવાય છે. કારણ કે અમારે ત્યાં તો ગામડામાં નાનપણથી બાળકોને ક્રિકેટ રમવાનો ખુબ જ શોખ હોય છે અને નાન છી રમે છે. એટલે મને તો ક્રિકેટ ખુબ જ ગમે છે તમે શું છે તમે પણ ક્રિકેટ આટલું બધું જાણતા છો ક્રિકેટ વિશે તો તમે પણ રમતા નેવું હશો ને ક્રિકેટ
ના કોઈ વાગ નાના છોકરાઓ કદાચ રમતા હોય તો એમની સાથે એક બોલ કે બે બોલ રમી લઈએ કા તો પછી કેચણીય છે એ રમીએ અને અને મારો ક્રેઝ એટલો બધો હતો ને કે ઇવન હું ભાઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટુ થાઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં મેચ જોવા આવી ગયા હતા જયારે રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇટન્સ ની હતી ત્યારે અને એ બી જે અમે એ ટાઈમે રાજસ્થાન બાજુ હતા અને બધા જ ગુજરાત બાજુ હતા અને જ ટાઈમ જેને રાજસ્થાન જીતી જન એ જ જોવા જેવું હતું સિમરન હેટમાં આખી મેચ રમી ગયો હતો ટ્રેન બોલ્સ ને બધા એ ટાઈમ જો હોસ્પિટલર રાજસ્થાનમાં હતો એટલે મેં રાજસ્થાનને સપોર્ટ કરીતી હતી હાલમાં તો એ ગુજરાતમાં આવી ગયો છે તો ભી મેં રાજસ્થાનને હાલમાં વૈભવેવ ના લીધે સપોર્ટ કરું છું. અને સંજુ સેમસન સી એસ કેમાં ગતો એટલે સી એસ કે બી હવે ફેવરેટ થઈ ગઈ રહી વાત રાજસ્થાન રોયલ ની તો એ તો ર રહેવાની જ છે અને જીટી તો છે જ કેમ કે ઓબ્વિયસલી આપણે ગુજરાત માં રહીએ એટલે ગુજરાત ને સપોર્ટ કરવો જ પડે સ્ટેડિયમ જોવાનો મને બહુ શોખ છે. ઈચ્છા હતી આ વખત કે ધર્મશાલા સ્ટેડિયમમાં જઈ શકી એમ પણ ટિકિટ જ ના મળી નહી તો એ ધરમશાળ સ્ટેડિયમ બી મારું એક સપનું જ જોવાનું એમ એ છે સવાયમાનસિંહ સ્ટેડિયમમાં બી એક વખત જોવા જવું છે મેચ મને જો લાઈવ જોવાની વધારે ગમે ત્યાં આગળ જઈને જે એવો એક વખત મોકો મળે ને તો સારામાં સારું ખાસ કરીને જોસ પટલ નો ઓટોગ્રાફ રે જે ઇફ પોસિબલ થાય ને તો કેમકે એ મારો ફેવરેટ ક્રિકેટર છે અને ખાસ કરીને પેટ કમિન્સ ભી એ મિસ્ટર સાયલેન્સર બધાને સાયલેન્સ કરવાની હિંમત ભી રાખે છે. તો બેટર છે કે એ બી એક એ છે અમારો ગોલ છે કે એ લોકોને મળી શકો ઈન ફ્યુચરમાં કોઈ વખતે
હા એ બી તમારી વાત એકદમ સાચી છે અને મારે પણ એમ ક્રિકેટ માટે મને એટલો બધો ક્રેઝ નથી એ જોવાઈએ પરંતુ મને એવું લાગે છે કે તમે ગર્લ્સ હોવા છતાં પણ ક્રિકેટમાં ઘણું સારું એવ નોલેજ છે કારણ કે તમે જે ખેલાડીઓ નામ બોલ્યા તે મને પણ યાદ છે પરંતુ આમ તમે જે સળમ બોલતા ગયા અ્યારે મારાથી બોલા બોલી પણ નહી શકાય કારણ કે હું ક્રિકેટ તો જોઉં છું પરંતુ મને એટલો બધો રસ નથી અને તમે જે વાત કરી જે વૈભવ સૂર્યવંશ આજે ખુબ જ સિધી પ્રસિદ્ધિ હાસિલ કરી રહ્યો છે પરંતુ આજે એ આઈપીએલમાં હતો ત્યારે છે હમણાં જે ટવે ચાલી રહી છે ટેસ્ટ મે ચાલી રહી છે એમાંમ એટલું બધું પ્રદર્શન એટલ બધું સારું પ્રદર્શન જોવા ન મળ્યું હતું અને અમારે શું છે અમે જ્યાં રહીએ છીએ ત્યાં ત્યાં પણ ક્રિકેટરો હમણાં ઉભર તો હશે અને મને લાગે ત્યાં સુધી એ ખેલાડી આગળ જતા ખુબ જ નામ પ્રસિદ્ધ કરે છે એવું લાગે છે કેમ કે હું હમણાં વલસાડ થી છું તો વલસાડમાં જે હેનિલ પટેલ છે તે પણ ખુબ જ પ્રસિદ્ધ થઈ રહ્યો છે તું તમે ક્રિકેટ જોવ છો તો તમે હિનિલ પટેલ ને તો ઓળખતા જ હશો ને
હા એસીએસ કેમાં રમે છે ને ઉર્બિલ પટેલ તો અને આપડે ગુજરાત નું ગૌરવ જે છે હાર્દિક પંડ્યા છે કુનાલ પંડ્યા છે રવિન્દ્ર જાડેજા છે ઉર્વિલ પટેલ છે ઇવન અક્ષર પટેલ તો અમા બાજુ ન જ છે નડિયાદ નો છે અક્ષર પટેલ અને અક્ષર પટેલ ને તો સારી રીતે અમે જં આગળ હેરકટ ને બધું કરાવયા છે તો અક્ષર પટેલ તો એનો ફ્રેન્ડ છે એમ તો અમુક ટાઈમ અક્ષર પટેલ ત્યાં આનંદ આવતો જ હોય છે અને ખાસ કરીને અક્ષર પટેલને તો બાપુ તરીકે જો ઓળખાય છે તો તમને ખબર ભી હશે એનું બી પફોમન્સ બહ મસ્ત છે ર એ વાત હાર્દિક પંડ્યા ની તો જ્યાં સુધી જીટી માં હતો ત્યાં સુધી એને વર્ડ જીતાડ્યો કપ જીટીી ના આ્યારેશભ મ ગિલ ટ્રાય કરે છે પણ નહી જીતાડી શકતો ને એટલે એ બી છે એક
હા એ વાત બી સાચી છે અને મને તો શું છે મેં તો ગુજરાત છ એટલેબ્ ગુજરાત સપોર્ટ કરું છું તે પણ જયારે ગુજરાત મ જ નહી જીટી હમણાં આવી છે હણાં પાંચ છો વર્ષથી હ છે અને એમને સારી પ્રસિદ્ધિ પણ હાસિલ કરીલી એવું નથી કે એ લોકો બધી જ વાર ફાાઈનલમાં બધી જ વાર જીત્યા એવું નથી એ લોકો ને હાર જીત પણ થાય છે પરંતુ જયારે ગુજરાત ટસ નહી હતું ત્યારે હું જે ટીમ હતી તેને સપોર્ટ કરતો હતો કારણ કે મને જે જોસ બટલર છે ડેવિડ ઓનર છે પછી ખાસ કરીને જે સ્વિંગ કિંગ તરીકે ઓળખાય છે જે ભુવનેશ્વર કુમાર તેમની જે બોલિંગ હતી તે જોવાનો એટલો બધો રસ હતો અને ત્યારે એ લોકો આ જે ભુવનેશ્વર કુમાર છે તે એસઆરસ ની ટીમમાં હતા અને હાલમાં જોવા આરસીબી ની ટીમ છે પરંતુ હવે શું છે આપે ગુજરાત ની એકશનલ ટીમ બની ગઈ છે તો ને એમાં સારા એવા ખેલાડીઓ પણ છે જેમ કે આપણેે પહેલા તો હાર્દિક પંડ્યા હતા તમે કીધું પરંતુ હાર્દિક પાંડ્યા પછી મુંબઈ ઇન્ડિયન્સમાં જ રહ્યા તે પહેલા જયારે આ ટીમ હતી તે મને ખુબ જ ગમેી જીતી અને હાલમાં હું જે ફાઈનલ હતી તે જોવા માટે પણ ગયો હતો અને ફાઈનલસમાં પણ મજા આવી હતી અને વચ્ચે જયારે જીટીને ની મેચ હતી તે અહીંયા આપણે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હતી ત્યાં હું જોવા માટે ગયો હતો અને ત્યાં અમે એકદમ કે જે પ્લેયર લોકો બેસે છે એમનું જે ડગઆઉટ હોય છે. એને બાજુમાં જ ટિકિટ નથી હતી એટલે મને સારી રીતે બધા જ ખેલાડીઓ મને રૂબરૂ મળી શક્યો હતો અને અમે અવાજ પણ આપ હતા એમને નામ લઈને ચેયરઅપ પણ કરતા હતા પરંતુ એ લોકો અમને એટલું બધું ધ્યાનમાં નહી લીધા હતા કારણ કે એ લોકોને શું છે કે તે હોય છે કે એ લોકો જાણે છે કે બધા જ એમને બોમોને એવું મારે છે તો એ લોકો પણ એટલા બધા માર બાજુ ધ્યાનપૂર્વક જોતા નથી અને ઓટોગ્રાફ ની તમે જે વાત કરી તેમ મને તો એટલો બધો કોઈ શોખ નથી કે હું કોઈ ખેલાડીનો ઓટોગ્રાફ લઈ શકું કારણ કે મેં એટલું બું ક્રિકેટમાં ઇન્ટરેસ્ટડ નથી કારણ કે હું હમણાં તો જે જોવા જઈએ તો અમારે કોલેજળક ચાલુ છે અને પછી મને જે ખાસ કરીને જે બેડમિન્ટનનો સ્પોર્ટ છે તે મને ખુબ જ ગમે છે કારણ કે તેમાં રમવાની કઈ અલગ જ મજા આવે છે. શ તમે કોઈ વાર આ બેડમિન્ટન જે રમત મેં તમને કરી તે કોઈ વાર રમ્યા છે તમે
હા કોઈ ટાઈમ નહી ઇવન બધા સ્કૂલમાં રમતા હશે પણ એ બી જૂલ ટ તો તારે અત્યારે તો હાલ માં ન પણસ ક્રિકેટ તો એક ક્રેઝ છે ત્યારે એ તો હંમેશા રહેેવાનો છે એમ અને ક્રિકેટ વગર ખરો બીજામાં ઇન્ટરેસ્ટ પણ એટલો બધો નહી આમ જોવા જઈએ તો મેસી ભી ગમે છે મને
હા હમણાં તો જોવા જઈએ ફૂટબોલ ફૂટબોલની જે ટુર્નામેન્ટ છે ફીફા વર્લ્ડ કપ પણ ચાલી રહી છે ને એટલે મેસી છે પછી જે રોનાલ્ડો છે એ લોકોને જોવાની પણ મજા આવે છે અને મેચ જો ત્યાં સુધી જે રોનાલ્ડો છે એ તો હારી ગયા છે એ લોકોની જે ટીમ છે. અને હાલમાં જે મેનીમ છે તે ખુબ જ સારું પ્રદર્શન કરી રહી છે આજે ન કાલે કલે ફાઈનલ સા પરંતુ આ સેમી ફાઈનલ સા કાલે
જર્મની બહાર નીકળી ગયું ને એ કઈ છે અંદર અત હાલમાં નહીં જર્મની અંદર
નથી હમણાં હાલમાં મને પણ એટલો બો સ્યોર નથી કારણ કે ફૂટબોલ પણ એટલો બધો જોતો નથી જે ઇન્સ્ટાગ્રામ પર ર રહ્યોય છે. કે પછી બધા લોકો સ્ટેટસ મૂકે છે તેના દ્વારા જ મને જાણકારી મળતી હોય છે.
હમ અને આમ તો જોવા જઈએ તો અત્યારે મા અહી કાલે બતાવતા હતા ઇન્સ્ટાગ્રામમાં કેવી બી મેન જોવા માટે પહોંચ્યો તો ત્યાં આગળ એમ અને રહી વાત વય બલ સૂર્યવંશે નહી તો જોખા હ છે એમને ખબર છે. કે કેમ કે એ લોકો બે એક રાજસ્થાન રોયલમાં ટીમમે જ હતા તો એને કઈ રીતે આઉટ કરવો અને કઈ રીતે એ કરવું એને ખબર છે. એટલે ઈંગ્લેન્ડને રિલેટેડ એ એટલે આઉટ થઇ જતો હતો એમ એ તો એને બી પેલી વાર જ મેચ રહી જો કટલર જોફ ઓચ સમય ત્યારે બેને સિક્સ માં આવી રહી હતી જેમ બુમરાહને નહી છોડ્યો એને પેટ કવિન્સને નહીં છડ તો પછી બીજા બોલરનીને તોું વીસસાા ર એટલે હજુ તો એની એજ છે એટલે હ અચવ કરી લેશે ધીરે ધીરે આમ જોવા જઈએ તો અને સચિન કરતા બી મોટું નામ કદાચ બની શકે છે. ઇન ફ્યુચરમાં
હા એ બી છે અને મને તો લાગે છે. શુભમંગિલ છે એ આગળ જતા ખુબ જ સિદ્ધિઓ હાસિલ કરશે અને જે તમે સૂર્યવ જે વૈભવ સૂર્યવંશ કહો છો એ મને નહીં લાગે એમનું કરિયર એમ તો છે એટલું બધું પરંતુ એ લોકો જે ઝડપથી રમે છે હમણાં છે આઈપીએલમાં એ લોકો રમ્યા પરંતુ આઈપીએલ ની પીચ એ રીતે બનાવવામાં આવી હતી કે બોલરને એટલું બધું પર્ફોર્મન્સ બોલર નહીં રહે, બેટ્સમેન ન જ રહે, એટલે બેં જે હતા, તે મારી શક્યા હતા. બાકી કે આજે હમણાં વર્લ્ડ કપ આવશે, કે પછી જે સારી સારી ટુર્નામેન્ટ આવશે, વન-ડે, ટેસ્ટ એમાં મને નહીં લાગે, જે સૂર્યવંશી છે, એટલું સારું પ્રદર્શન કરી શકશે.